હાઈ જેમ છે
તું કેમ છે
હું પણ સારી છું આજે સવારે તો ક્યાંથી આવી રહી છે
હું પાર્ક માંથી આવી રહી છુંતિ આજે સવારે વોકિંગ અને થોડી કસરત કરીને
વાહ તું રોજ કસરત કરે છે.
હા. દરજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ કસરત કરવાનો પ્રયત્ન કરું છું તેનાથી શરીર સ્વસ્થ રહે છે.
ખુબ સરસ આજે આપણે રમત ગમત અને ફિટનેસ વિશે વાત કરીએ.
જરૂર આ તો ખૂબ જ રસપ્રદ વિષય છે.
સૌ પ્રથમ તો ફિટનેસ એટલે શું?
ફિટનેસ એટલે શરીર. અને મન બંને ન સ્વસ્થ અને તંદુરસ્ત વધું
સાચું ફિટ રહેવા માટે શું કરવું જોઈએ.
નિયમિત કસરત. સંતુલનિત આહાર અ પૂરતી ઊંઘ અને સકારાત્મક વિચારસરણી જરૂરી છે.
રમત ગમતમાં ફિટનેસ માટે કેટલું મહત્ત્વનું છે.
રમતોમાં શરીરને સક્રિય રાખે છે દોડવું તરવું ક્રિકેટ ફૂટબોલ બેડમિન્ટન જેવી રમતો શરીરની શક્તિ વધારે છે.
મને બેડમિન્ટન રમવાનું ખૂબ જ ગમે છે.
બણે પણ બેડમિન્ટન રમવાથી હાથ અને પગ બંનેની સારી કસરત થાય છે.
સ્કૂલમાં તને કઈ રમત સૌથી વધુ ગમે છે.
મને ખોખો અને કબડ્ડી ગમે છે એ એમાં ઝડપ અને ચપ ચપળતા બંનેની જરૂર પડે છે.
મને બેડમિન્ટન રમવાનું ખૂબ ગમે છે.
હા અને નેતૃત્વ ગુણો પણ વિક વિકસે છે.
ઓ સાચું રમત ગમત ટીમવર્ક પણ શીખવા મળે છે.
ઘણા લોકો ફિટનેસ માટે જીમમાં જાય છે.
હા પરંતુ ફિટ રહેવા માટે જીમ જવું જરૂરી નથી ઘરે પણ યોગ વોકિંગ અને સરળ કસરતો કરી શકાય
યોગથી શરી યોગ બી ઘણો ફાયદેમંદ છે યોગથી શરીર લવચિક બને છે મન શાંત રહે છે અને એક એકાગ્રતા વધે છે
હું સાંભળ્યું છે કે પ્રાણાયામ ખૂબ ખૂબ ફાયદાકારક છે?
હા પ્રાણાયામથી શ્વાસ લેવાની પ્રક્રિયા સુધરે છે અને તણાવ ઓછો થાય છે.
આજે ઘણા બાળકો મોબાાઈલમાં વધારે સમય પસાર કરે છે.
એના કારણે શારીરિક પ્રવૃત્તિ ઓછો થાય છે તે સ્વાસ્થ્ય માટે સારું નથી.
એટલે રોજ થોડો સમય રમવા માટે ફાળવવો જોઈએ.
બિલકુલ રમત ગમત માત્ર મનોરંજન નથી એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.
તું ક્યારે કોઈ સ્પોર્ટસ સ્પર્ધામાં ભાગ લીધો છે.
હા મેં સ્કૂલની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વાહ કેવો અનુભવ રહ્યો!
ખૂબ સારો જીત મળી કે નહીં જીત મળે કે નહીં એ મહત્વનું નથી પરંતુ ભાગ લેવાથી આત્મવિશ્વાસ વધે
સાચી વાત રમતગમત આપણને જીત અને હાર બંને સ્વીકારતા શીખવે છે.
હા અને જીવનમાં જીવનમાં પદકારોનો સામનો કરવાનું પણ શીખવે છે.
ફિટનેસ માટે ખોરાક કેટલો મહત્વનો છે?
ખૂબ જ મહત્વનો જો આપણેે માત્ર કસરત કરીએ અને યોગ ખોરાક ન લઈએ તો ફાયદો ઓછો મળે.
તો સંતુલિત આહારમાં શું હોવું જોઈએ?
ફળો લીલા શાકભાજી દૂધ દાળ અનાજ અને પૂરતું પાણી.
હમ્મ. સાચી વાત જંકફૂડ વિશે તું શું કહે છે.
ક્યારેક ખાસ, ક્યારેક ખાઈ શકાય, પરંતુ રોજ ખાવાનું યોગ્ય નથી.
એકચુલી અને સાૌથી પૂરતી ઊંઘ પણ ખૂબ જરૂરી છે.
કેટલાક હહ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને આઠ થી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ.
રમત-ગમતમાં તારું મન પસંદ ખિલાડી કોણ છે?
મને પીવી સિંધુ ખૂબ ખૂબ ગમે છે. તેમની મહેનત પ્રેરણાદાયક છે.
મને તો નીરજ ચોપડા ઘણા ગમે છે. તેમને ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કર્યું છે.
ખરેખર આવા ખેલાડીઓ યુવાનોનો પ્રેરણા આપે છે.
ફિટનેસ માત્ર શરીર માટે જ છે, કે મન તન માટે પણ?
મન માટે પણ, જ્યારે આપણને કસરત કરીએ છીએ, ત્યારે મન પ્રસન્ન રહે છે.
એટલેજ ઘણા લોકો સવારે વોકિંગ વાસ્તે જાતા હશે.
હા, સવારે તાજી હવામાં ચાલવાથી દિવસભર ઉર્જાર મળે છે.
શાળાઓમાં રમત-ગમતને મહત્વ આપવું જોઈએ?
ચોક્કસ અભ્યાસ જેટલું જ રમતગમત પણ મહત્વનું છે.
સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે.
એકદમ સાચું કહે છે.
તો આપડા જીવનમાં રમત-ગમત અને ફિટનેસ નુ શું મહત્વ હશે?
અને અનેક રોગોથી પણ બચાવે છે.
તે આપડે તંદુરુસ્ત, આત્મવિશ્વાસી, શિષ્ટબુદ્ધ અને ખુશ રાખે છે. હા, તેથી દરેક વ્યક્તિ રોજ થોડી શારીરિક પ્રવૃત્તિ જરૂર કરવી જોઈએ.
આજે રમતગમત અને ફિટનેસ વિશે વાત કરી ખૂબ આનંદ આવ્યો.
મને પણ આ ચર્ચાથી ફિટ રહેવાની પ્રેરણા મળી.
જોયા તને શું લાગે છે? કે ફિટનેસ માત્ર માટે માત્ર કસરત પૂરતી છે.
ના ના ફિટનેસ માટે યોગ્ય ખોરાક પૂરતી ઊંઘ અને સારી જીવનશૈલી પણ એટલી જ જરૂરી છે.
સાચું જો આપણે પૌષ્ટિક આહાર ના લઈએ તો શરીરને જરૂર ઊર્જા મળતી નથી.
તું દિવસ દરમિયાન કેટલું પાણી પીવે છે?
હું ઓછામાં ઓછી એ આઠથી દસ ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરું છું.
હા, પાણી પણ ફિટનેસ માટે ખૂબ જરૂરી છે.
હા, શરીરને હાઈડ્રેટ રાખવું ખુબ મહત્વનું છે.
તને સાયકલ ચલાવ ગમે છે?
ખુબ જ ગમે છે સાય લ ચલાવવાથી પગ ની સારી કસરત થાય છે અને મજા પણ આવે છે.
હું પણ સાંજે ક્યારેક સાયકલ ચલાવવા જાઉં છું.
એ તો બહુ સારી વાત છે બહાર રમવાથી શરીર સક્રિય રહે છે.
આજકાલ બાળકો કરતા મોટા લોકો વધુ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે.
અને હા આ હા અને અને એના કારણે શારીરિક પ્રવૃતિ ઘટી જાય છે.
એટલે દિવસમાં થોડો સમય સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ.
એટલે દિવસમાં થોડો સમય સ્ક્રીન થી દૂર રહેવું જોઈએ.
બિલકુલ એ સમય નો ઉપયોગ રમત ગમત અ
ચલ હવે હું જાઉં છું. તું મારે સાયક્લિંગ નો ટાઈમ થઈ ગયો.
અ સારું સારું. બાય.